હલો મિત્ર કે રીતે યાદ કરા મને.
હા મિત્ર એમ તો હું તને દર રોજ જ યાદ કરું છું પણ આજે મને કહી જ રાખ ખાસ પ્રશ્ન મારા મનમાં ઉદભવ્યો એટલે મે મેં વિચારતો હતો કે થોડા મારા મિત્રોને પૂછી લઉં કે કેમ કરીને એમ કરવું પણ મિત્ર મારે એ પ્રશ્ન છે કે આપણે જો સ્ટાર્ટઅપ દાખલા તરીકે કોઈ આપણે ઓનલાઈન માર્કેટિંગ કરવામાં હોય ઓનલાઈન શોપિંગ ઓનલાઈન શોપિંગની તો આપણે વાત સાથે સાથે કરીશું પણ પછી આપણે જયારે સ્ટાર્ટઅપ કરવાનું હોય તો આપણે કેવી રીતે આપણા ધંધાનું સ્ટાર્ટઅપ કરી શકાય.
હા તમારી વાત તો બરાબર છેને પણ તમે કીધું એમ સ્ટાર્ટઅપ કરો તો સ્ટાર્ટઅપ કરવા માટે છે ને આપણે સૌથી પહેલા તો ઉત્પાદન એટલેેનું ઉત્પાદન કરવાના છે ને એના વિશે ચોક્કસ હોવું જોઈએ ને એની માંગસી ને બજાર આવી જાય તો તમારી પાસે કોઈ એવું એટલે કે એવી પેદા છે જેના તમે ઉત્પાદન કરવા માંગતા હોય છો તો તેના આધારે હું તમને વધારે એના વિશે માહિતી આપી શકું છું.
હા મિત્ર જે તમે કહ્યું તે પ્રમાણે આજકાલ હાલના યુગમાં અમ જે લોકોને ટ લોકોની પાસે ટાઈમ નથી તો એવું આપણે સ્ટાર્ટઅપ કરીએ કે જેના કારણે આપણે લોકોના એ લોકો ડાયરેક્ટ લોકો ઓનલાઈન જ પોતાનો એડ્રેસ નાખે અને ઓનલાઈન જ ઓર્ડર કરે અને પછી એ લોકોના ઘર સુધી પહોંચાડવા માટે આપણે એવી કઈ એપ બનાવી શકીએ કે પછી કઈ પણ એવી રીતે શું બનાવી શકીએ કે તેના દ્વારા આપણને અ તકલીફ ના પડે ને આપણે લોકો સુધી ફટાફટ પહોંચી શકાયને આપણે એ એ લોકો માટે વધારે સુવિધાનો માર્ગ બનાવી શકાયને મિત્ર.
હમ એટલે તમારી હ હા તે માર્કેટિંગ માટે સારી પ્લેટફોર્મ હોય છે કેમ કે આજે ઘણી બધી એવી વેબસાઇટો છે જે પોતાનું ઉત્પાદન એટલે કે પેદાશ જે દેશ વિદેશમાં ફે ફેલાયેલ છે જેનું નેટવર્ક ઘણું મોટું છે તો તેના દ્વારા તે પોતાની સેવાઓનો લાભ બીજા બીજા એટલે કે ઘણી બધા લોકોને એટલે દેશના સમગ્ર લોકોને જેવી સેવાઓ આપે છે. તો એવામાં તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ છેીએ મે મારું માનવું છે ને જો આપણે ઓનલાઈનમાં તો મારા એવું માનવું છે કે જો સ્ટાર્ટઅપ કરવું હોય ને તો આપણે ત્રણ વસ્તુઓમાં વધારે યોગ્ય કરી શકાય છે જેમાં પેલું હોય છે કે ખાવાનું ખાવાનું એટલે માણસ આપણે જાણીએ આપણે પોતાની જ વાત કરીએ તો માણસ ગમે તેટલું કામ કરતો હોય ગમે એટ એટલે પણ તે તેના માટે એટ શક્તિ માટે તેને ખાવાનું જોઈતું જ હોય છે તો આપણે ખાનું બિઝનેસમાં શરૂ કરીએ તો તે ઘણું બધું સારું હોય છે અને ત્યારબાદ આવે છે આપણે જો એટલે કે દ દવાું કોઈ સ્ટાર્ટઅપ એટલે દવાખાનામાં એલે દવાખાનામાં કોઈ રિસર્ચ કરીને દવા બનાવીએ અથવા કોઈ એવું વૈદિક આયુર્વેદિક દવાઓનો રચના કરીએ જે આપણે જેનાથી સારી એવી સારવાર થઈ શકે અને ત્યારબાદ આવે છે કે આપણે છે ને શિક્ષણ નું કઈ કરવું જોઈ જેમ કે આપણે આજે જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો અ યુટ્યુબ જેવા માધ્યમથી પોતાનું જ્ઞાન લોકો વચ્ચે વહેંચી રહ્યા છે બીજાની જાણ કરી રહ્યા છે કે આપણે એવી રીતે એ કરી શકીએ છે તો આ બધું આમાં એટલે થઈ શકે થોડું ઘણું પણ આપણે સ્ટાર્ટઅપ કરીએ ને તો સ્ટાર્ટઅપ માટે તો જ્યાં બને ત્યાં માર એમ કે ખાવાની કઈ વસ્તુ લ તો કોઈ જીવન જરૂિયાત જે માણસો ઘણું વધારે વાપર હોયને તેવા માટે ઘણી સારી હોય છે કેમ કે તેના દ્વારા તે ઘણા આકર્ષતા હોય છે અને તેઓને પણ જરૂર હોય છે તો તે ખરીદી લેતા હોય છે તો મારું તો માનવું એવું છે કે આપણે જો સ્ટાર્ટ સ કરવાના હોય ને તો ઘણા બધા એવા પાયાને ધ્યાનમાં રાખીને જ કરવું હોય છે કે જે ભવિષ્યમાં આપણે થાય ને કે આ આવું આ આવું થઈ ગયું તો જેના લીધે મને આવું નુકસાન થયું તો એવું રિગ્રેટ ન થું જોઈ કે. આના લીધે જરાક મારે આ ચૂક ના લીધે મને વધારે લોસ થયો તો તમારે હજ કઈ પૂછવું હોય તો પૂછી શકો છો મિત્ર.
હા મિત્ર તે તો તમારી વાત તો તદ્દન સાચી છે કેમ કે જે તમે કહ્યું તે પ્રમાણે આપણે તો આપણો નફા ના માટે કરો આપણને નુકસાન ના થવું જોઈએ મિત્ર એ તો તમારી વાત તદ્દન સાચી એ છે મારે મિત્ર સ્ટાર્ટઅપ કરવા માટે જો એ સ્ટાર્ટઅપ કરવું હોય તો મિત્રો જેમ કે આજકાલના અ જમાનામાં જે આજના યુગમાં જયારે જોઈએ છે ત્યારે જે બ્લન્કેટ છે એમાં તમામ પ્રકારની અ જે આમ ખાવાની વસ્તુ. તો મળી રહે છે પછીથી આમ અ આપણે સ્વિગી છે એમાં જમવાનું મળી રહે છે અને પછી બીજી અ જેમ કે ડોમિનોસ છે પછી અ લાપિનોસ છે પછી એમ કરી કેટલી બધી એ એ લોકોનું કેટલું વર્ચસ્વ છે પણ મિત્રો એ એ એ લોકોના હરીફાઈમાં જો આપણે ટકવા હોય તો આપણે કેવી રીતે અને સારા કે સારા લોકોના સુધી કેવી રીતે માર્કેટિંગમાં કેવી રીતે લોકોના મગજ પર આપણે અસરકારક જે અ આપણો હિસ્સો જમાવવા માટે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને જે છે એમાં આપણે ખરેખર આપણને તકલીફ ના પડે. પરંતુ આપણી સાથે સાથે આપણે પ્રોફિટમાં પણ વધારો થાય ને આપણા જે બિઝનેસ અને સ્ટાર્ટઅપ હોય એમાં પણ મિત્ર વધારે થાય એમાં જરાક મને જણાવી શકે.
હા મિત્ર આજે આપણે જ તમે કીધું તેમ ઘણી બધી એવા પ્લેટફોર્મ્ છે જ્યાં ઓનલાઈન વસ્તુની ખરીદ વેચાણ થતું હોય છે પરંતુ મારું માનવું એવું છે કે આપણે જો. એની કમ્પેક્ટમાં એટલે કે તેમની સરખામણીમાં કોઈ એવું કરીએ તો તેના માટે એ લોકો જે સેવા આપે છે ને તેની સરખામણી આપ તેના સરખામણી આવી વધારે સારી સેવા આપે છે કે જેના લીધે સે ને આપણને એવું થાય કે જેના લીધે લોકોને એમ સંતોષ થાય જેમ આપણે ખબર અમુક સમય મર્યાદા હોય તો આપણે જેટલું બને તેટલું ઓછો સમય માન તે ગ્રાહક ને જે વસ્તુ જોઈતી હોય ને તે તે ત્યાં સુધી પહોંચાડવી જોઈ કેમ કે આપણી વાત કરીએ તો આપણે જય્યારે ઓનલાઈન ઓર્ડર કરતા હોય તો તેનો સમય આપતા હોય જે કે બે ત્રણ દિવસ અથવા અમુક કલાકનો સમય આપતા હોય તો તેના માટે આપણે એમ રાહ જોવાની એટલે કે થોડીક કંટાળો જેવા આવતો હોય તો તેના માટે આપણે એવું ચ જાય છે જ્યાં સુધી એટલે એક એક દિવસની અંદર અથવા અમુક મિનિટોની અંદર જે વ્યક્તિને વસ્તુ જોઈ છે તેની ત્યાં સુધી પહોંચી જાય અને બીજી કે આપની ગુણવત્તા પણ સારી હોય ને ઘણા બધા લોકો એવી જ રીતે ઉપયોગમાં લેતા હોય છે એટલે ઓનલાઈન ખરીદવા માટે તે સ્પેશિયલ ગૂગલ પર કે એ સર્ચ બારમાં સર્ચ કરતા હોય કે તેની તેવી વસ્તુઓ જોઈએ છે તો આપણે એવું કે એવું આપણી વેબસાાઈટ એવી બનાવીવી જોઈએ કે જયારે તે સર્ચ કરતું હોય તો ત્યાં ટોપ ટેન વેબસાાઈટમાં આપણી વેબસાાઈટ નું નામ આવ કે જેના લીધે ગ્રાહકો પણ તેના પરથી મંગાવતા હોય અને એવું એપ તમે કીધું તેમ કે એપ દ્વારા તો એપ પણ એવી હોય છે જે બધાના નામથી અલગ હોય અને જ આર્ષણ ધરાવે તેવી હોય તો અને તેને આપણે જો માર્કેટિંગ કરવાના હોય ને તો તેમાં આપણે એવું કરવું જોઈએ કે જયારે સેને ઘણી બધી જાહેરાતો કરીવી હોય પણ મોટે ભાગે એ એવી જહાયે જગ્યાએ એટલે કે પોસ્ટર એવા કમ લગાડતા હોય ને તો એવી જગ્યા કે જ્યાં વધારે પબ્લિક ન એટલે લોકો અવર જવર કરતા હોય ક્યાં જ્યાં વધારે રહેતા હોય તો સિટીમાં મોટે ભાગે એવી જગ્યા હોય છે જ્યાં ચાર રસ્તાઓ હોય કેમ કે તે જગ્યાએ ઘણા બધા લોકો પસાર થતા હોય તો તેઓને જો તે જગ્યાએ પોસ્ટર જોતા હોય ને વાંચે તો તેમને વધારે ખબર પડે અને તે બીજા લોકો સુધી તે માહિતી પહોંચાડે અને ઓનલાઈન માધ્યમ દ્વા વાત કરીએ તો આજે સ સોશિલ મીડિયાનો જમાનો ખૂબ આગળ વધી રહ્યો છે આધુનિક યુગમાં આજે ટેકનોલોજી જેમ ઝડપી થઈ રહી છે ને તો તેમ આપણે ટેકનોલોજી ના મદદ દ્વારા પણ આપણે તેનો માર્કેટિંગ એટલે કે જાહેરાત કરી શકી છે. જેમ કે સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ તર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક આવ બધા કે જેનો ઘણા બધા લોકો ઉપયોગ કરી રહ્યા છે તો તેમાં પણ આપણે એડ કરીને વધારે લોકો સુધી પહોંચી શકીએ અને તેમને સમજાવી એટલે કે જણાવી શકીએ કે આપણું જે પેદાશ છે એટલે કે પ્રોડક્ટ છે તે આપણે કેવી રીતે તે લોકોને વધારે એટલે કે તેમના જીવનમાં વધારે એટ્રેક્ટિવ અને મદદરૂપ થશે તે લોકોને કેવી રીતે જીવનમાં એટલે કે સહેલાઈથી તે સેવા ઉપયોગમાં થઈ શકે તેવો તેમને આપણે વિશ્વાસ બેસાડવાનો હોય છે કે જેનાથી તે પ્રેરાયને આપ લોકો આપણી જ વસ્તુઓ ખરીદી શકે અને જ્યાં સુધી જ્યારે આપણી વસ્તુઓ ખરીદશે તો તેને પણ એકવાર વસ્તુ ખરીદે તો તેમને આપણી વસ્તુ પર વિશ્વાસ બેસી જવો જોઈએ કે આપની વસ્તુઓ બરાબર જ હોયે તમારે પણ આ મારે તે આવે જ માનવું છે બાકી ત તમારે કશું હજુ એટલે કે તમે જેમ વાત કરો છો તો તમે મને કઈ પણ શંકા હોય તે તમે જણાવી શકો.
મીત્રા
કેજુ કઈ કેવું હતુ ત ચાલહે
હા મિત્ર તમે આટલું બધું મને ડીટેલ માહિતી આપી છે એના માટે આભાર માનુ છું જો સ્ટાર્ટઅપ માટે કઈ પણ તકલીફ પડે તો હું ચોક્કસ તમને ફોન કરીશ.
હા મિત્ર